હલો. કેમ છો હું મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું આજે હું એક ઇન્ટરેસ્ટિંગ વિષય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
વિશે વિચારી રહ્યો હતો. .
કયો વિષય?
વોચિંગ ટીવી અને યુઝિંગ ફોનમાંથી શું વધુ સારું છે?
વાહ આ તો આજે આજકાલ ન કોમન ટોપિક છે.
હા લગભગ બધા લોકો ટીવી પણ જોય છે અને ફોન પણ વાપરે છે.
બિલકુલ પણ હવે ફોનનો ઉપયોગ ઘણો વધી ગયો છે.
તને શું વધુ ગમે છે ટીવી જોવાનું કે ફોન વાપરવું?
સાચું કવ તો ફોન વાપરવાનું તને.
મને ટીવી જોવું પણ ગમે છે અને ફોન પણ. પણ ક્યારેક ટીવી વધુ સારું લાગે છે.
એવું કેમ.
કારણ કે ફેમિલી સાથે બેસીને ટીવી જોવાની મજા આવે છે.
હા આ વાત તો સાચી છે.
ફોનમાં મોસ્ટલી વ્યક્તિઓ એકલા જ હોય છે.
હમ્મ બિલકુલ. ફોન પર્સનલ ડિવાઈસ છે પણ ટીવી બધા સાથે જોઈ શકાય.
પલ્લ્લાના સમયમાં બધા ફેમિલી મેમ્બર્સ એક સાથે ટીવી જોતા હતા.
હા સિરિયલ મૂવી કે ક્રિકેટ મેચ સાથે જોઈએ તો અલગ જ મજા આવે.
હા. હવે તો ઘણા લોકો પોતાના ફોનમાં જ બિઝી હોય છે.
હા એક જ રૂમમાં હોય પણ દરેક પોતાના સ્ક્રીનમાં હોય.
તને ટીવી માં શું જોવું વધુ ગમે છે.
મને તો મૂવીઝ રિયાલિટી શોઝ અને ન્યૂઝ તને.
મને કાર્ટૂન્સ સિરિયલ્સ અને ક્રિકેટ જોવાનું ગમે છે.
ફોનમાં તું શું કરે છે.
સોશિયલ મીડિયા યુટ્યુબ ચેટિંગ અને થોડું ગેમ્સ તું.
હું પણ લગભગ આ બધું જ કરું છું.
તને લાગે છે કે ફોન ટીવી કરતા વધુ યુઝફુલ છે.
હા ઘણા કેસીસ માં તો છે.
કઈ રીતે.
ફોનથી કોલ કરી શકાય મેસેજ કરી શકાય સ્ટડી કરી શકાય. ફોટો પાડી શકાય અને ઇન્ટરનેટ વાપરી શકાય.
હા એટલે ફોન એક મલ્ટીપર્પઝ ડિવાઇસ છે. હલો.
બિલકુલ હા હા બિલકુલ.
ટીવીનો મેઇન યુઝ મો મોસ્ટલી એન્ટરટેનમેન્ટ માટે જો હોય છે ને.
હા પણ ટીવી પર ન્યૂઝ અને એજ્યુકેશનલ પ્રોગ્રામ્સ પણ આવે છે.
સાચું.
તને કઈ લાગે છે ટીવી જોવાથી વધુ ટાઈમ વેસ્ટ થાય કે ફોન વાપરવાથી.
મારા માટે ફોન વાપરવાથી વધુ ટાઈઇમ વેસ્ટ થાય.
હલો.
હલો.
હા બોલો.
મારા માટે ફોન વાપરવું વધુ ટાઈઇમ વેસ્ટ છે.
હા આ વાતમાં હું પણ અગ્રી છું.
ટીવીમાં તો આપણે એક પ્રોગ્રામ જોઈએ અને બધા કરી દઈ.
હમ્મ પણ ફોનમાં એક રીલ પછી બીજી રીલ પછી બીજી રીલ.
અને ખબર જ ના પડે કે કેટલો ટાઈમ નીકળી ગયો.
બિલકુલ.
તને ક્યારે એવું થયું છે કે થોડા ટાઈમ માટે ફોન લીધો હોય અને એ કલાક નીકળી ગયો હોય.
હા ઘણી વાર.
મને પણ.
આજ કલ ફોન એડિક્શન મોટી સમસ્યા બની ગઈ છે.
હા નાના બાળકો પણ ઘના ફોનમાં બિઝી હોય છે.
હમ્મ હવે ઘણા મોબાઈલ ગેમ્સ રમે છે.
તને લાગે છે કે ટીવી પણ એડિક્શન બની શકે.
હા થોડી હદ સુધી હા પણ ફોન જેટલું નહી.
કારણ કે ફોન હમેશા સાથે હોય છે ને.
હમ્મ બિલકુલ ટીવી તો એક જગ્યા એ ફિક્સ હોય છે.
ફનને લોકો સ્કૂલ કોલેજ ટવલ બધા લઇ જઈ શકે છે
હમ એટલે એનો ઉપયોગ પણ વધી વધી ગયો છે
તને સ્ટડી માટે ફોન યુઝફુલ લાગે છે.
હા બહુ યુઝફુલ લાગે છે.
કઈ રીતે.
નોટ્સ જોવું વિડીયોઝ જોવું ઓનલાઈન ક્લાસીસ એટેન્ડ કરવી. ગૂગલ પર સર્ચ કરવું
હા ટીવીમાં આ બધી ફ્લેક્સિબિલિટી નથી હોતી
હલો
હલો
હા બોલો
ટીવીમાં આ બધી ફ્લેક્સિબિલિટી નથી હોતી
હમ પણ ફોન સ્ટડી માટે લીધો હોય અને સોશિયલ મીડિયા ખુલી જાય તો દિક્કત પણ થાય
બિલકુલ કન્સન્ટ્રેશન ટૂટી જાય
તને ટીવી જોવાથી ક્યારેક ફેમિલી બોન્ડિંગ લાગે છે
હા સ્પેશલી ક્રિકેટ મેચ કે મૂવી ટાઈમ
મને પણ
બધા સાથે બેસીને હસી મસ્તી કરી કરતા ટીવી જોવું સરસ લાગે હ
હમ ફોનમાં મોસ્ટલી વ્યક્તિ પોતાની દુનિયામાં હોય છે
હા એટલે સોશિયલ હોવા છતાં પણ લોકો ક્યારે અલગ થઈ જાય છે
હમ આખો માટે શું કરવું વધુ ખરાબ છે ટીવીી કે ફોન
મારા માટે ફોન
કારણ
કારણ કે ફોનની સ્ક્રીન નાની હોય છે અને આપણે એના બહુ નજીકથી જોઈ છીએ
હા એટલે આખું પર વધુ સ્ટ્રેન પડે
ટીવી થોડું દૂર થી જોય એટલે થોડું બેટર હોય
હમ પણ ટીવી પણ બઉ નજીકથી જોઈ તો પ્રોબ્લેમ થઈ શકે
હા દરેક વસ્તુમાં લિમિટ જરૂરી છે
તને રાતે સુતા પેલા ફોન વાપરવાની આદત છે
હા થોડી છે તને
મને પણ
હા આદત સારી નથી.
હા પણ સ્લીપ પર અસર પડે છે.
બ્લુ લઇટના કારણ મોઢું સવાય મળે છે.
હમ ટીવી જોવાથી પણ મોડું થઈ શકે પણ ફોન વધુ ડિસ્ટ્રેક્ટ કરે છે.
બિલકુલ
તેને લાગે છે કે પેરેન્ટ્સ બાળકોને ફોન ઓછો આપવો જોઈએ
હા ખાસ કરીને નાની ઉંમરમાં
પણ કમ્પ્લીટલી બંધ પણ ન કરી શકાય ને
હા કારણ કે આ આજે ખાલ સ્ટડી અને કોમ્યુનિકેશન માટે પણ જરૂરી છે.
હમ એટલે કંટ્રોલ માં વાપવું જોઈએ.
હા સ્ક્રીન ટાઈમ ફિક્સ હોવો જોઈએ.
તને ટીવી પર ન્યૂઝ જોવું ગમે છે.
હા પણ રોજ નહી.
મને પણ ક્યારેક જ ગમે
ફોનમાં ન્યૂઝ જલ્દી મળી જાય છે.
હા પણ ફેક ન્યુઝ નો પણ પ્રોબ્લેમ હોય છે.
બિલકુલ કોઈ પણ માહિતી ચેક કરવા વગર બિલીવ ના કરવો જોઈએ
હમ ટીવી પર પણ બધી ન્યૂઝ સાથે નથી હોતી પણ અ થોડી સ્ટ્રક્ચર્ડ હોય છે.
હા હા
તને એન્ટરટેનમેન્ટ માટે શું વધુ સારું લાગે છે ઓટીટી ફોનમાં કે ટીવી પર
મૂવી માટે ટીવી.
સેમ
મોટી સ્ક્રીન પર મૂવી જોવાની ફીલ જ અલગ હોય છે.
હા સાઉન્ડ પણ સારું હોય.
પણ શોર્ટ્સ વિડીયો માટે ફોન ઈઝી છે.
બિલકુલ
તને લાગે છે કે ફોને ટીવીની જગ્યા લઈ લીધી છે.
ઘણી હક સુધી હા
કેમ
કારણ કે હવે લોકો ટીવી કરતા ફોન પર વધુ કન્ટેન્ટ જોય છે.
હા સ્પેશલી યંગસ્ટર્સ
પણ ટીવી નું મહત્વ હજુ પણ છે.
હા ફેમિલી એન્ટરટેનમેન્ટ માટે
ક્રિકેટ વર્લ્ડ કપ જેવું કઈ હોય તો બધા ટીવી પર જ જોવું પસંદ કરે
બિલકુલ ઠીક છે ચાલો
હા આજની વાત બહુ ઇન્ટરેસ્ટિંગ હતી.
હા
ચાલો તો મળીએે બાય બાય.